હલો.
હા.
હાય કેમ છ.
હ મજામાં તું કેમ છે
હા હું પણ સારી છું. પણ આજે બપોરે બહાર નીકળી તો એટલી ગરમી લાગે.
અરે અમારે અહીં પણ એ લ છે પંખો અને એસી હવા ઓછા ગરમીથી નથી થતી.
હા. અને સૌથી મોટી વાત એ છે કે હજુ સુધી સારો વરસાદ પણ નથી આવ્યો. દરરોજ હવામાન વિભાગ. કહે છે કે વરસાદ આવશે વરસાદ આવશે. પણ આવે જ નહીિ વાદળો આવીને ચાલ્યા જાય.
સાચું મારી મમ્મી પણ રોજ આ આકાશ તરફ જોઈને કહે છે આજે તો વરસાદ આવશે પણ આખો દિવસ રાહ જોઈ તો પણ આવતો નથી. અનેથી
હા આપણા ગામ ના ખેડૂતો ની હાલત જોઈને તો ખરેખર દુઃખ થાય છે
હા મારા કાકા ખેડૂત છે તેમણે તેમણે થોડા દિવસ પહેલા ખેતરમાં વાવણી કરી હતી પણ વરસાદ જ ન પડીયો હવે બીજ સુકાઈ ગયા છે તેની ચિંતા છે
હા ખરેખર આ તો બહુ મોટી મુશ્કેલી છે એક પાક બગડે એટલે આખો વ વરસની મહેનત પણ જાય
અને ખેતી માટે લીધેલી લોન પણ ભરવી પડે ખેડૂતો પર કેટલો બોજ આવે એ પણ એ આપણે કલ્પના પણ નથી કરી શકતા
સાચી વાત આપણે તો બજારમાં શાકભાજી મોંઘી થાય ત્યારે જ વિચાર કરીએ છીએ પણ એથી એની પાછળ કેટલી મુશ્કેલીઓ થાય અને કેટલું ખરાબ પણ થઈ જાય વસ્તુ
હા વરસાદ ઓછો પડે એટલે શાકભાજી અનાજ દૂધ બધી વસ્તુના ભાવ વધી જાય છે
તને શું લાગે વરસાદ ઓછો પડવાથી સૌથી મોટું કારણ શું છે
મને લાગે છે કે સૌથી મોટું કારણ વૃક્ષનું કાપ કાપ કામ છે પહેલા જ્યાં જંગલ હતા ત્યાં ત્યાં બિલ્ડિંગો બની ગઈ છે
હા શહેરો ઝડપથી વધી રહી છે પણ હરિયાળી હરિયા યાળી ઘટી રહી છે
અને હવાઓનો પણ કેટલો હવાઓ પણ કેટલો વધી ગયો છે વાહનો પણ કેટલો વધી ગયા છે અને ઘરમાં બે ત્રણ બાઈક કે કાર હોય જ છે
હા અને પોલ્યુશન પણ બહુ ફેલાય છે તેના કારણે ફેક્ટરીઓમાં માંથી પણ નીકળતો ધુમાડો પણ પર્યાવરણ નું નુકસાન કરે છે
હા આ બધા કારણે પૃથ્વીનું તાપમાન વધે છે અને ગ્લોબ બલ વોર્મિંગ ક એને ગ્લોબલ વોર્મિંગ કહે છે એનો વધારે પૃથ્વી પર તાપમાન વધવાથી અ અસર થાય છે
હા ગ્લોબલ વોર્મિંગ ના કારણે જ હવામાનના ઘણા ફેરફારો આવ્યા છે ક્યાંક ભારે વરસાદ પડે તો ક્યાંક દુષ્કાળ પડે
મેં ટીવીમાં જોયું હતું કે કેટલાક રાજ્યોમાં પૂર આવ્યું છે જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદનો ટીપો પણ નથી
હા કુદરતનું સંતુલન ખરેખર બગડી ગયું છે
એ વાત તો સાચી અને આપણે પણ તેમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે
હા પ્લાસ્ટિક નો વધારે ઉપયોગ પાણીનો બગાડ વૃક્ષો કાપવા જેવી ઘણી ભૂલો આપણે જ કરીએ છીએ અને આપણને જ નુકસાન થાય છે
આપણા ઘરમાં મમ્મી હંમેશા કહે છે કે જેટલું જ જોઈએ એટલું જ પાણી પાણી વાપરશો
હા અમારી સ્કૂલમાં પણ પાણી બચાવવા અંગે અભિયાન ચાલવામાં આવ્યું હતું અને ગામડા માં પણ જઈને કહેવાનું કે પાણીની બગાડ નહી કરવાનું શહેરમાં પણ જવાનું આવું પણ ઘણા બધા અભિયાન ચાલીયા
બહુ સારું આવી જાગૃતિ દરેક રા જગ્યાએ જ હોવી જોઈએ
તું રેઈન વોટર હા હાર્વેસ્ટિંગ વિશે સાંભળ્યું છે.
હા વરસાદનું પાણી જમીનમાં ઉતરવાની અને ભવિષ્ય માટે સંગ્રહ કરવાની પદ્ધતિને
હા. જો દરેક બિલ્ડિંગમાં આ વ્યવસ્થા હોય તો ભૂગર્ભ જળ નું સ્તર વધે
બરાબર અને ભવિષ્યમાં પાણીની તંગી ઓછી થાય
હા તું જાણે છે. પહેલા અમારા ગામમાં એક મોટું તળાવ હતું આખું વર્ષ પાણી રેહ તું હતુ તેમાં
હવે શું હાલત છે.
હવે તો અડધું તળાવ ભરાઈ ગયું છે, અને બાકીનું પણ સુખાય ગેયુ.
ખરેખર દુઃખ થાય છે, હેલા લોકો તળાવ અને કૂવાની સારી રીતે સંભાળ રાખતા હતા
હા આજે તો બધું બોરવેલ પણ આધારિત થઈ ગયું છે.
અને બોરવેલનું પાણી પણ દિવસે દિવસે ને દિવસે નીચે જ જઈ રહ્યું છે.
હા જો આ આમ જ ચાલશે તો ભવિષ્યમાં પીવાનું પાણી પણ મુશ્કેલ થઈ જશે
એટલે આપણે આજથી જ પાણી બચાવવાની શરૂઆત કર કરવી જોઈએ.
હા અને દર વર્ષે ઓછામાં ઓછું એક કે બે વૃક્ષ તો જરૂર વાહવા જોઈએ આપણને
હા વાવ્યા પછી તેની સંભાળ રાખવી પણ એટલી જ જવાબ દારી અને જરૂરી છે.
હા સાચું ફક્ત ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મુકવાથી કામ નથી ચાલતું તેને દરરોજ પાણી આપવું પડે
હા એ વાત તો સાચી કહી
જો વરસાદ સમયસર આવે તો ખેડૂતોને ખુશ થાય પાક સા રો થાય અને દરેક ને લાભ પણ મળે
અને પશુ પક્ષીઓને પણ પાણી મળી મળે અને ન દીઓ તળાવ ભરાઈ જાય
હા બાળકો પણ વરસાદમાં રમવાની મજા આવે
હા મને તો વરસાદમાં ગરમ ચા અને ભજીયા ખાવાની ખુબ મજા આવે
મને પણ મને વરસાદ હોય ત્યારે જમીન ની સુગંધ આવે તે પણ બહુ સરસ લાગે હ
હા ચાલ હવે નક્કી કરીએ કે આજથી પાણી બચાવીશું પ્લાસ્ટિક ઓસું વાપરીશું અને વૃક્ષો વાપશું
હા અને બીજા લોકોને પણ આ વાત સમજાવીશું
બ બરાબર નાની નાની જરૂર શરૂઆતથી આપણા મોટા ફેરફાર થાય છે.
આશા રાખીએ કે આ વર્ષે જલ્દી સારો વરસાદ આવશે ને ખેડુ ખેડૂતોની મહેનત સફળ થશે
હા અને કુદરત પર વિશ્વાસ રાખીએ અને સાથે સાથે પોતાની જવાબદારી પણ નિભાવીએ
હા આજે તારી સાથે વાત કરીને મને બહુ ઘણું શીખવા મળ્યું
મને પણ ચાલ હવે લાંબી વાત ચાલ હવે અ પાણી કેવી રીતે બચાવવું જોઈએ એ ધારા રીતે કહ્યું છે
હા પાણીને આપણેે સ્ટોર કરી રાખીએ પછી તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ વરસાદના પાણીને પછી પાણી ન બચાવ નળને આવ લગાવવાનું ત તાવું ના આવું બનાવવાનું પાણીનો વેસ્ટ નહી કરવાનો
એ વાત તો સાચી છે સારો બસ વરસાદ આવે તો ખેડૂતની મહેનત મહેનતમાં વધારો થાય અને વા વાવણીમાં વાવણી ખેડ ખેડૂતને માટે સફળ બને
હા પલ્યુશન આવું ઓછ થાય તો પછી વરસાદ પણ સારો આવશે
અને સાથે અને સાથે સાથે વૃક્ષો પર્યાવરણોમાં સુધાર કરવાની પણ આપણી જવાબદારી તેટલી જ છે
હા ખરાબ હોવાના કારણે વરસાદ નથી આવતો પછી
એ વાત તો સાચી છે
હા તેના કારણે આપણને જ નુકસાન થાય છે
હા આશા રાખીએ કે આ વર્ષે વરસાદ જલ્દી આવશે
હા અને આપણને પણ બહ મદદ થશે અમે પણ ખેતરને આવું અમારા પણ ખેતર નાવા છે અમે પણ વાવડી ના વ કરીએ તમે કરો વાવણી
હા અમે પણ કરી પણ વરસાદ આવ્યો નથી
હા
કુદરત પર્વ વિશ્વાસ રાખીએ સાથે સાથે આપણે પણ જવાબદારી નિભાવીએ
હા કુદરત પર વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે અને આપણ બને તેના માટે પ્રયત્ન કરવા જોઈએ કે વરસાદ જલ્દી આવે
હા
આજે તારી સાથે વાત કરીને મને બહુ ઘણું શીખવા મળ્યું
મને પણ ચાલ હવે લાંબી વાત થ થઈ છે
હા ચોક્કસ આગળ પછી ફરીથી વાત કરીશું બાઈ ધ્યાન રાખજો
બાય
હા હા